જે બાઈક
હલો કેમ છો બધા મજામાં ને.
હા બધા મજામાં છે અને તમે કેમ છો.
હા બધા મજામાં હું તમને આજે. હરે મલ્યા હતા હે ને.
હા ભાઈ એટલે કે હું તમારી એ માટે ફોન કર્યો કે આપડે એટલે કે હું તો શહેરમાં રહું છું અને શહેરમાં હમણા ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ છી કારણ કે શહેરમાં ગરમી પણ એટલી બધી લાગે છે અને શહેરના જે જીવન છે જે ખૂબ ડિફિકલ્ટ બની ગયું કારણ કે શહેર માટે આપણે જે જોબ કરીએ છીએ તે માટે જવું પડે છે પરંતુ શહેરમાં ઘણી બધી પ્રકારની જેમ ગરમીનું ઘટવાનું કારણ જેમ કે પ્રદુષણ છે અને આ બધી પ્રકારની શહેરમાં ગંદકી પણ એટલ ખુબ થાય છે ને જે શહેરમાં જે આપણે જે રાતના ચાલવા જઈએ અમે ત્યારે પણ અમને એટલી બધી ગડી હવા આવે છે અનેને ખૂબ દુર્ગંધ જેવી અમને મહેલ આવે છે એટલે ગામડામાં ને જે શહેરનું જીવન છે ખૂબ બદલાઈ ગયું છે અને ગામડામાં હું જ્યારે રહેતો તો ત્યારે ત મને ખબર છે કે ગામડાના ઘણા બધા લોકો અને બધા ચાલવા જતા કેટલી સારી એવી તે હવા તેને ખુબ અમે મજા કરી અને ગામડાનું જીવન તો બેસ્ટ જ કહેવાય મને પણ ગામડાનું જી ખૂબ મિસ થઈ રહ્યું છે બાકી હમણા તમારા ગામડામાં રે તા હતા તો ગામડાના જીવનમાં હમણા શું ચાલી રહ્યું છે બધા લોકો શું રી જાય છે.
હા હમણાં વરસાદની સિઝન છે એલે નદી તળાવ બધુ ભરેલા છે. અને તે નજારો જોવાની ખુબ જ મજા આવે છે અને ગા અમે અમારા બાજુના વિસ્તારમાં એક શહેર પણ છે અને અને ધરમપુર કને ઈલાકો છે ત્યાં વિલસન હિલ થી માંડીને મોડી પરવા થી માંડીને અને ઘણા બધા પ્રદેશો છે. એટલે અમે બેવ જીવન જોયું છે કે એ ખુબ જ જરૂરી છે કે શહેરમા ટ્રાફિકની સમસ્યા ખુબ જ હોય છે. અને જેના કારણે શહેરમાં બહુ કંટાળો આવે છે. અમને તો ગામડામા ખુબ જ મજા પણ આવે છે. એ. કે ઘણામાં ટ અન ટ્રાફિક ને એવુ નડતુ નથી ને વહેલા ક વેલુ સમયસર જ પહોંચી જવાય છે અને ગામડાઓ નુ જીવન એ ખુબ જ મજા આવે છે. ગામડામા બધા લોકો મોટા મોટા ધંધા પણ હોય છે અને તે ફોર્ચ્યુનર ને એવી લઈને ખુબ જ ફરતા હોય છે અને એ ખુબ સારું હોય છે મન લાગે.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે. કારણ કે તો એટલે હું કે એને એટલું ખબર છે કે તે ઘણા લોકો કારણ કે ગામડાના લોકો આ જે પક છે ચોમાસા સીઝનમાં એ ખુબ સારી સારી પદ્ધતિ ને યોગ્ય રીતે અને અમારા ઘરના લોકો પણ ડાંગરો પાક રોપે છે ગામના એટલે કે ચોમાસા સીસન મા એટલે કે હું તો શહેરમા મને તો ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હું હમણા તો બે વરષ જેવા રિયા છે શહેરમાં તો. અને ઘણા બધા લોકો મને સારા વ્યવહાર પણ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો મારી સાથે સારો વ્યવહાર પણ કરી રહ્યા શહેરમાં રહેવું જોઈએ તો પછી આપડે બધા લોકો આડોશી પાડોશી સાથે સારું રહેવું જોઈએ. કેમકે શહેરમા ઘણા બધા લોકોનુ આ એટલે કે જે માઈન્ડસેટ ખૂબ વિચિત્ર હોય છે અને શહેરમાં ગણા બધા લોકો અમુક લોકો સાથે વાતચીત કરે ની કતે એવું પણ હોય છે. એટલે કે આપણા બધા લોકો સારું રહેવું જોઈએ અને જે આપણા માટે સારું કરે છે તે લોકો સાથે સારું રહેવું જોઈએ. કારણ કે ઘણા બધા લોકો શહેરોમાં તો આમ વિચિત્ર ઘણા ગુસ્સે વાળા પણ હોય છે તે લોકો સાથે આપણે દૂર રહેવું જોઈએ. બાકી આપણા ગામડામા શું ચાલી રહ્યું છે ગામડામા હમણાં તો મે કીધું કે ઘણાબધા લોકો ડાંગર ના પાકો રોપતા હસો ને હવ જે બધા ખેડૂતો હોય છે તે.
હા. અહ અમે ડાંગર ના પાક ઘણા પ્રકારના રોપે છીએ. અમે પેલા અહ અમારે ઘરે આજે પણ બળદ ની સુવિધા છે અમે ટ્રેક્ટરથી નથી કેતા હું જાતે બળદ થી અ હડ ચલાવવું અને ઘણો કલાક પણ લાગે છે. કે બાર કલાક નેવા પણ લાગે છે પણ તો બી હું આજે પણે એટલે ફિટનેસને ઈ સારી રહે તે માટે હું હળ ચલાવું છું અને પછી ભાત રોપું છું અને અને તેના લીધે ભાત ખુબ જ સારું થાય છે અને આજના આધુનિક યુગમાં ટ્રેક્ટર ની સુવિધા પણ સારી છે. એટલે મને તો ટ્રેક્ટર લેવાનો એક વિચાર છે. કે એ ટેક્ટર લેઇ લેવ અને જેના કારણે મને કીધું પડે અને તમને તમા તમાર સહર નું જીવન તો ખુબ જ સારું હશે ને કે તમને ધંધા માટે અ જગ્યા મલી રે તમારે પબ્લિક સારું રે અને ગામડાઓમાં એટલા બધા ધંધા પણ પણ ઓછા ચાલે અને શહેર નુ જીવન તો સારું છે ને?
હા ભાઈ સારુ તો છે પરંતુ હવે ઘણી બધી પ્રકારની જે તમે કીધી તફલીક જેમ કે ટ્રાફિકની સમસ્યા છ કે પછી જે અમે શહેરમાં જ્યાં રહીએ છીએ ત્યાં ઘણા બધા લોક કો પ્રદૂષણ ખૂબ કરે છે. જેમ કે આજુબાજુ એવું ગંડી હવા પણ આવે છે અને ગમે ત્યાં કચરો ફેંકી દે છે. એવું બધું જોવા મળે છે. પરંતુ હું ટેવાઈ ગયો છું હવે તો, એટલે હું તો ત્યાં કચરોને એવું ગંદકી નથી કરતો પરંતુ ઘણા બધા લોકો કરે છે ઘણા બધા વ્યસન કરીને ગમે ત્યાં જેમ કે ડુમરાપણ કરીને ગમે ત્યાં થૂકી દે જેમ કે કે ગુટકા છે, પછી વિમલ છે, આવુ બધું પ્રકારનું વ્યસન કરે છે, જેમકે સિગરેટ છે એવું બધું ગમે ત્યા આ પ્રકારની વસ્તુ ફેંકી દે છે અને પછી એની બધી સ્મેલ આવે છે અને ઘણા બધા લોકો બધો કચરો લોકો ભેગો કરે છે તે પણ આવો બો લોકોના ઘરના સામે અને ઘર નજીક બિલ્ડીંગ માંથી ઉપરથી ફેકી દે છે એમ અને એમાંથી બધુ પ્રદુષણ ફેલાય છે, જેમકે રોગચાળો જેમ કે આપણે આવું બધું ગંદકી કરશું તો પછી તમને ખબર એમ કે મચ્છરો પાકે છે, માખી પાકે છે, એના લીધે પછી આપણને આવા આપણા શરીર પર બેસે તો પછી આપણને બીમાર થઈ જાય છે એટલે ઘણા બધા લોકો શહેરમાં માં ગંદકી ખુબ કરી રહ્યા છે, એવું મને જોવા લાગી રહ્યું છે, પરંતુ હું જ્યાં સુધી એ માનું છું કે આપડે ગામડામાં ઘણા બધા લોકો જાગૃત છે, ગંદકી અને ગંદકી પ્રત્યે ખૂબ એ લોકો એ લોકો ગંદકી ફેલાવતા નથી એના માટે પણ ખબ સારા એવુ કરી રહ્યા છે. હમણા શું ચાલી રહ્યું છે, કે બધા ગામડામાં એટલે કે ઘણા બધા ગંદકી કર કરતા છે કે નહી કરતા છે?
ગામડું, અમારુ ગામડું બો ચોખ્ખું છે. હું ખેરગામ ગામ માં રહું છુ અને ત્યાં મેન રસ્તા પરજ રહું છું અને ત્યાં આજુબાજુ કચરો ન જોવા મળે છે અને અમારા કેંડા કે એવુ ખુબજ ચોખ્ખા હોય છે અને ત્યાં આજુબાજુના વીસ વિસ્તાર વાળા પણ જેમકે અમારા ગામમાં ઘણા બધા ગામો છે જેમકે પડ્યાથી માણીને પીઠાટી માંડીને પીઠામાં અહ મને અહ ખુબજ સારું લાગે છે કે તેઓ સાફ સફાઈ ને એવું સારું રાખે છે અને તેઓ મટકી ફોડને એવી અહ પેલું પણ રાખે છે અને તે જોવાની ખુબજ મજા આવે છે.
હા ભાઈ તમારી વાત સાચી છે, કારણકે હું પણ પીઠામાં જ રહું છું અને સારું અમારા ગામડુ છે અને બધા લોકો સારી રીતે રહી છે અને અમારા ગામડું એટલું બધું સ્વસ્થ પણ છે ને આજે અમે જ્યાં અમે બેસી મોસલી ટાઈમે ઘણા બધા ભાઈ બંધુ સાથે ત્યારે અમે વિચાર્યું કે અમે તણ છોડવા એટલે આર્થિક દવા છોડવા લાવવા અને અમે એટલે કે વૃક્ષારોપણ કર્યું કારણ કે અમને જેમ મારું પયડુ જેમ કે હું જ્યાં જોબ કરું ત્યાં મનેમ તો દસ પંદર દિવસ છુટી મળી છે. અને હમને મે ગામડામાંવા આવ્યો છું એટલે હું તમારી એ વાતચીત કરી કે શહેરમાં મારૂ શું જીવન ચાલી રહ્યું છે, શું મા દૈનિક જીવન ચાલી રહ્યું છે. પરંતુ હરા ગામડામાંવા હોય પછી ત્યારે અમે બેઠા બેઠા વિચાર કર્યું કે આપણે જે પાચ છ પ્રકારના સોડા લેવાને આપણે વૃક્ષારોપણ કરીએ એટલે સારું કેહેવાય કાર કે ગામડાના જે જે ગામડું છે તેમાં આપણે. સારું સુંદર અને ખુબ સારી રીતે બને કારણ કે. ગામડામાં ઘણા બધા લોકો આ વૃક્ષારોપણ પણ કરે છે અને ઘણી બધી જગ્યાએ વિવિધ પ્રકારના વૃક્ષ. રોપે છે. કારણ કે વૃક્ષો રોપથી આપ ઓક્સિજન પ્રમાણ ખુબ વધશે તેના લીધે આપણને સારું પ્રમાણ વધશે તો પડે કારણ કે જેટલું આપણે વધારે વૃક્ષો વાહું તેટલો આપણા દેશ માટે સારો છે તો તમારા ગામમાં વૃક્ષ પણ જ્યાં દિવસો છે કે પછી અન ઈ પણ પ્રકાર દિવશે ત્યારે તમે રોપતા હોશ ને વૃક્ષારોપણ કરતા હશોને તમે
હા અમારે તો દરોજના વૃક્ષારોપણ જરૂરી છે અમે ગમે તે પાક ને એવ રોપિયા જ કરશે. અને અમે કેરી ના મેંગો ના ઝાડ ખુબ વધારે છે અને ત્યાં તેની ઇન્કમ પણ સારી આવે છે અને આ આ અને તે દેખાવામાં પણ ખુબ જ સારા હોય છે, જયારે આપણે જઈએ ત્યારે અ ખુશ થઈ જવાય કે શું વાળી છે. એટલે ઘણા પ્રકાર નો અમે સોડા પણ રોપીએ છીએ, જાંબુ રોપ્યું છે અને ને તમારે ઘરે પણ અમે એકવાર આવ્યા હતા ત્યારે જાંબુ હતા અને તે ખુબ જ સારા દે ખાતા હતા અને એવા પ્રકારના અમે પણ રોપીએ રોપિએ છેએ અને તે ખુબ જ જરૂરી છે. અને ઘણા પ્રકારના અ ખાવાની વસ્તુઓથી માંડીને સ્કૂલ છોડ માંડીને કે બહારના દેશમાં જે કે પેલા વ્હાઈટ વ્હાઈટ ફુલ વાળા બગીચો હોય તે રસ્તા પર પિંક પુલ વાળો અને તે તે ખુબ જ મનો. રાખે છે અને તે તેવું રોપ્યું છે અને ઘણી બધી નારિયેળ થી માંડીને અને. પ્રકાર વસ્તુઓ ઘણ રોપ્યો છે અને તેથી એટલે એક સારું. જીવન લાગે કે આપણે કઈ તો જિંદગી માં કર્યું છે એવું તો કરવું જ જોઈએ.
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે કારણ કે હવે જેટલો આપણેે પરિવારને પણ સારો સપોર્ટ કરશુ તેટલો. પ્રમાણે સારું છે કારણ કે શહેરમાં એટલું બધું પ્રદૂષણ થઈ રહ્યું છે અને ગામડામાં મને જોવા મળી રહ્યું છે. એટલે ગામડામાં પણ અ તો એટલી બધી ગરમી લાગી રહી છેમ હું રહેવા માટે આવ્યો છું ગામડામાં ત્યારે મને. તો મોસ્ટલી પહેલા તો પાંત્રીસથી આડત્રીસ હ સુધી રહેતી ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપ પરંતુ અવ્ય. ચાલીસ માનીને બેત્રીસ સુધી થઈ ગય છે એટલે આનું આટલું બધું ફરક શું જોય કાર કે આના લીધે પડ. છે જેટલું વધારે પ્રદુ તેટલું આપ પરવાર આપણને નુકસાન કરશે. કારણ કે હવે તો વરસાદમાં ઓછો પડવાનું એવું બધું આવી રહ્યું છે કારણ કે વરસાદ જો ઓછો પડશે પછી ગામણાંના ઘણાં બધા. લોકોલી ડાંગર ન પાક રોપે છે અને એ લોકો મોસ્ટલી વરસાદ પર આધાર રાખે છે એટલે કે. ઘણા બધા લોકોવા ખેતી કરવા પણ ડરે છે અને ઘણા બધા લોકો ખેતીમાં એ લોકો વિચાર કરી રહ્યા છે બલો નુ. સરબળ થાય છે અને ખેતી રોકવાનું બધું નાકારારે પણ છે એટલે કે સરકારે એમને સહાય આપવી જોઈએ અને સારી રીતે. જે પણ લોકો ખેતી કરે છે તેને યોગ્ય રીતે સહાય કરવો જોઈએ અને શહેરનો જવન વિ હું તમને તમારી સાથે વાતચીત કરી. મને ખુબ સારું લાગ્યું પરંતુ તમે જે શહેરમાં એટલે તમે જે ગામડામાં રહો છો. ત્યારે ત ત્યારે તમારા બધા જે આડોશી પાડોશો છે તેના સાથે તમારા વ્યવહાર કેવા છે પ સારા. એ છે ન.
હા આજુબાજુના હા છે સારા છે. અને અમુક જણા ન પણ સારા છે પણ તો ક કઈ ચિંતા નથી એટલે એ એ. બધું એ બધું ચાલ્યા કરે અને આપણેે તો બધો સાર રહેવો જોઈએ અને જેના કારણે. પણ ગામડા નેતા. ખુબ જ સારા હો છે ગામડામાં ઘણા પ્રકારના અમારે ત્યાં ઘોળ ઘોળ. ગાય છે અને અન્ય પ્રકારની વસ્તુઓ પણ પલી છે હું એક પોતે. એ બધું બહ શોખ છે કે ખેતી કરવાનો શોખ છે અને. તેના કારણે ખુબ જ ઇન્કમ પણ સારી આવે છે એટલે આપણે તેવું જ. પ્રકારનું જીવન પણ જેવું જે આપણને ગમતું હોય ચાલો આપણે આગળ પણ એજ રીતના. વાત કરીશું.
હા ભાઈ સારું મળે પાછા આવે કુવાર સાથે વાતચીત કરશું.
હા.